રામ રામ રામ અવાજ આવે છે ને
હ આવે છે આવે છે
ફોન છે ને જરા કાન થી દૂર રાખજે નહી તો પેલું લાલ બટન દબાઈ જશે
એ વાંધો નહી ભાઈ કાન થી દૂર જ રહેશે અને ખાલી આવજ આવો જોઈએ
બરાબર છે કેવું ચાલે છે મજા છે ને ઘણા દિવસ પછી ફોન કર્યો
હોઉ બધું આપડે શું છે ખેતીવાડી છે આપડે તો મજા જ હોય
સારું સારું છે ભાઈ ખેતીવાડીમાં તો હમણાં બે દિવસથી તો ભાઈ એટલું બધું ખરાબ છે વાતાવરણ બધું સંભળાય છે બહુ તકલીફ થઈ છે ખેડૂતોને
હા એ વસ્તુ છે કે અમુક જે નાનકડા ખેડૂત છે એને બહુ તકલીફ થયેલી છે હવે આપણેે તો ભગવાનની કૃપા એટલી સારી છે કે આપણે એની બધી વ્યવસ્થા એવી સારી આપેલી છે કારણ કે મારું કામ છે નાનકડા જે આપણે આવે ને શું કેહેવાય અ જાડવા હોય તો એને મોટા કરવાનો પ એ જાડવા નકળે છે ને ઉપર એની તાલપત્રી ટાઈપ નું બાંધેલું છે એટલે મને વાંધો નથી આવ્યું ને તુંફાનાલીથે મને સુ નાયડુ
સરસ સરસ તો તો સારું કેવાય ભાઈ તમારે નુકસાન નથી થયું બાકી તો ઘણા ખેડૂતોને નુકસાન થયું છે બે કાલે સાંજે તો એટલો ખરાબ પવન અહીયા પણ એટલું બધું આમ વાવાઝોડું આવ્યું ને અચાનક થી ખબર નહ ક્યાંથી એટલો બધો પવન આવી ગયો તું વાત જવા દે બધું આમ બીક લાગે કે બધું ઉડી જશે પતરા અને અમારા શેડ બાંધેલાથી બધું ડર લાગે બોલો
ઓહ હો એટલું ખરાબ પરિસ્થિતિ આવી ગઈ
હા ભાઈ એટલો બધો ખરાબ પ એટલો બધો વાવાઝોડા નો પવન લાગ્યો અચાનક અને લગભગ સમજોને સાડા સાત પોણા આઠ વાગ્યાની આજુબાજુ ચાલુ થયું અને છેક નવ સાડા નવ દસ વાગ્યા સુધી ચાલુ રહ્યું હતું ઘણા બધા લોકોને નુકસાન થયું છે. સોલાર નું નુકસાન થયું છે ઉપર છત ઉપર લગાવે છે ને સોલાર
હમ્મ હમ્મ એ તો મારા તા બી નુકસાન થયું મારા ઘરે કારણ કે જે સોલાર હતું ને આખું ઉડીને નીચે પયડું ને નીચે પયડું તે જે જગ્યા હતી ને એ બીજાની જગ્યા હતી એના ઘરમાં પડ્યું એને બી બહુ નુકસાન થયું.
બરાબર બરાબર આ તો શું છે કે આપડે ગણતરી તે કરીએ કે ચાલો આપડે સોલાર ના ખાવીએ તો વીસ પચીસ વર્ષ સુધી આપડે વાંધો નહી એક વખત ખર્ચામાં રાહત થાય આ તો હવે આવી કુદરતી આફતોના લીધે આપડો ખર્ચો તો જોવા જઈએ ને તો ડબલ જ થઈ જાય હવે એ સોલાર કશું કામ નહી આવે પાછુ તમને નવું જ નખાવું પડશે.
હા એઈ વસ્તુ સાચી છે પણ હવે શું કરી શકીએ આ કુદરતનો છે હવે આપણા હાથમાં તો કશું છે નહી જો આપણા હાથમાં હોતે તો કાંઈ આપણે કરી શકએ પણ હવે આનું કઈ થાય એવું નથી એમ.
હા એ વાત તમારી સાચી છે બાકી કેવું ચાલે છે ખેતી પાણીમાં ગામડામાં મજા છે ને લોકોને
હા ગામડાની અમારી સિસ્ટમ કેવી કે ઓછું કમાવો પણ આ જીવન સારું જીવો
હા એ વાત તો સાચી ભાઈ અમારે શહેરમાં તો સવારે આઠ વાગ્યા થી લઈ ને સાંજે આઠ વાગ્યા સુધી ઘરે જાઓ તો ઘરવાળાની બક-બક ચાલુ થાય દસ વાગે આરામ મળે જેમ તેમ સુવાનું ટ્રાય કરીએે એટલે પછી સવારે સાત વાગી જાય ઉઠતા ઉઠતા બાકી એમાંજ રોજને રોજ દિવસો નીકળી જાય છે.
હા એ વસ્તુ છે જો હવે અમારું જીવન કેવું ખબર કે આમ શાંત વાતાવરણ નું આમ કમાણી નથી જે ગામડામાં ખેતીમાં કમાણી એવું છે જ નહી એવું કે હવારે ઉએઠા અમે સવારે અમે આઠ વાગે ગયા આપણા ખેતરે ટિફિન લઈને પછી સવારે આખો દિવસ મહેનત કરવાની બપોરટાને છાયણા બેસી રોટલી છા છાચ હોય આપડા ઘરની એટલે સારામાં સારું પછી થોડીક વાર આરામ કરી પાછું એની બે વાગે લાગી જવાનું રાતના છ વાગે એટલે પાછું ઘરે આવી જવાનું.
હા એ તો તમારે ઘણું સારું છે ભાઈ કેમ કે હવે અમે જો નો નોકરી વાળા માણસો એટલે સવારે ઘર વાળા જે ટિફિન બનાવી આપે એ લઈ જવાનું હવે એજ સવારનું ટિફિન બપોરે જતા જતા એક બે વાગે જમવા મળે અમને દોઢ વાગે એટલે ઠંડુ થઈ જાય એટલે એ ઠંડુ ખાવાનું તમારે તો કેટલું સારું ભાઈ ખેતરે તમારા ઘર વાળા ટિફિન લઈ આવે એટલે ગરમ ગરમ જમવાનું ઓમ કમાણી ભલે ઓછી પણ જીવન તમારે સાચું કવું ને તો તમે જીવો છો બ બપોરે ગરમ-ગરમ જમવાનું મળે ભાઈ. કોને મળે.
હા એ વસ્તુ છે કે બપોરે ગરમ ગરમ મળે ગરમ ગરમ મળે કા નહી મારા એક મિત્રનું જ ટિફિનનું છે કારણ કે એટલું સારું એના પાહે વસ્તુ છે સ્ટીલ ની ને બહુ મજા આવી જાય કારણ કે હું બપોરે એનામાં જ જમું આપડ આમ પેલું આમ કહી ને કે સ્ટીલ ખરાબ આવે. તમે સાંભળ્યું હશે કે ડીશ છેને આ કેવી છે કાળી થઈ જતી છે એક આપડો મિત્ર છે એની દુકાન છે સ્ટીલની એનામાં તમે ટિફિન તમને એ મોકલાવી આપો તમે જોજો તમને મજા આવશે કારણ કે તમારું જીવન કેવું નોકરી વાળું સવારથી લઈને સાંજ હુધી રહીએ એટલે ટિફિન આમ ઠંડુ થઈ જાય. આનું તમે લેશો ને તો કશું વાંધો નહી આવે તમ
સરસ સરસ સારું તો મને એનું જણાવજો હું મારે તો છે કે હવે જરૂર રોજ પડવાની છે કારણ કે નોકરી જતા માણસ હવે રોજ જરૂર પડવા એના વગર તો અમારે ચાલે નહી એટલે મને કેજો તમારે કેવું છે તે
હ ચોક્કસ ચોક્કસ તમને કહી તમે એક દિવસ ફ્રી થાવ તો ગામડે આવો તો ખરા આપણા આપણા ગામડાની આમ પ્રવૃતિ ગામડાનું આખો તહેવાર થોડુંક જુઓ તો તમને આમ આનંદ થશે શરીરમાં.
આવું તો છે ભાઈ મારે બહુ જ ઈચ્છા છે મારે કારણ કે આ શહેરી જીવન થી કંટાળ્યો છું મને ખબર છે હું વચ્ચે લગભગ એક કે બે મહિના રહેવા આવ્યો હતો ત્યાં અરે શું મજા હતી અને હું તો સા સાચું કહું તને હું બે મહિના રહ્યો ને તે મારા શરીર નું સમજો કે આખું ડિટોક્સ જ થઈ ગયું કારણ કે જોવા જઈએને તો અહીંયા શહેરમાં ખાવાનું બધું તને ખબર હોય તે રીતે બધું હોય કેમિકલ વાળું ને ફાસ્ટ ફૂડ ને આ ને ગામડામાં હું જમ્યો ને ભલે સાદું ભોજન હોય પણ એટલું ટેસ્ટી લાગે ને શરીર ને જરા પણ અસર આપણને ખબર જ નહી પડે પેટમાં આપને ભાઈ આ ભારે લાગે છે કે નથી લાગતું સવારે આમ આપડે ઉઠીએ ને એટલે એકદમ આમ તાજગી ભર્યું આમ શરીર થઈ જાય ને એકદમ ફ્રેશ ફ્રેશ જેવું લાગે.
હા એ વસ્તુ છે કારણ કે એનું કારણ છે હવે જે સબ્જી હોય આપણે દા આપણેે ટમેટા બટેકા અને આને તેઓ પોતે ઉગાવી તે પેલું કેમિકલ વાળું નહી આવે અમારું ઘર નું જોય એટલે એ તમને સારું પાછું આ આપણે સવારે એની સુરજ ને બધું સારું જ હોય
ના એ તો એ વાત સો ટકા સાચી છે ગામડામાં જો રેવા જઈએ ને તો આપડા શરીરમાં ઘણો ખરો ફેર આવી જાય તંદુરસ્ત અનુભવી અહિયાં શહેરમાં કેવું છે એક તો આ પ્રદુષણ વાળી હવા આખો દિવસ વાહનો ચાલ્યા કરે. આજુબાજુ ફેક્ટરી હોય તેનો ધુમાડો એટલે શું છે કે શરીર એ શ્વાસમાંન શ્વાસમાં એકદમ ઢીલું પડી જાય હવે અમારા એક દાદા છે એને કિડનીની પ્રોબ્લેમ છે હવે એ અહીયા શહેરમાં સુરત શહેર અમારા નજીક ત્યાં રહે છે એમના દીકરાને કહી દીધું કે હું ત્યાં ગામ જઈને રહીશ કારણ કે અહીં છે તે એને ભાવતું જ નથી એ ત્યાં ગામમાં અમે બે જણા રેશું આરામથી મસ્ત જીવન ગાળશું અને ત્યાં જ અમારે પેલું કરવું છે. કે હવે અહિયાં શહેરમાં શું છે કે ચાર દિવારની વચ્ચે પેક થઈ જાય કારણ કે આજુબાજુ બધું બિલ્ડિંગો ગામડામાં તો શું છે કે આપડું ઘર હોય ઘરની આજુબાજુ જગ્યા એટલી બધી પાછળ તે જગ્યા હોય અવાડો હોય ખેતરે જી આવે ઈ એને આમ મજા આવે કુદરતી વાતાવરણ મળે શરીર ને એટલે ત્યાં તંદુરસ્તી અનુભવતા ને ત્યાં જ પછી એ રોકાય
હા ઈ વસ્તુ સારું છે પણ એના જમવાનું બનાવશે કોણ ઈ બે જણાનું.
એ બે જણા નુ જમવાનુ છે ને અમારા ગામમાં એક સિસ્ટમ છે, અમારે ત્યાં ગામમાં એક મંદિર છે ને ત્યાં એ લોકો એવું નક્કી કર્યું છે કે જે બહારથી આવતા લોકો અથવા તો આવા ઉંમર વાળા લોકો હોય ને જે ગામમાં રહેતા હોય તેમના થી જમવાનું ના બને ને તો અમુક નોમિનલ ચાર્જ એટલે કે અમુક ઓછા ચાર્જ અ સિત્તેર રૂપિયા જેવા કઈ છે તેનાથી શું છે કે ત્રણ ટાઈમ નું જમવાનું આપે સવારે ચા દૂધ નાસ્તો હોય ને જુએ એટલું અનલિમિટેડ બપોરે દાળ ભાત શાક રોટલી હોય અને સાંજે ખીચડી કડી એ હોય હવે આ ઉંમર વાળા લોકો છે એને સાદું ભોજન જ જોઈએ અને સિત્તેર રૂપિયામાં આખા દિવસનું જમવાનું જુએ એટલું કોને મળે ક્યાં મળે તું કે મને આજે
હા એ વસ્તુ છે એક ટાઈમ જમવાના દોઢસો બસો રૂપિયા થઈ જાય તો સિત્તેર રૂપિયા મળે એ તો બહુ સારી વસ્તુ કહેવાય ને આ તો હું એને અમારા ગામે ચાલુ કરવાની ગણતરી કરતો છું કોઈની કોઈ સારો વ્યક્તિ હોય સહયોગ આપતો હોય તો આ વસ્તુ ત્યાં બી ચાલુ કરું તો એની બહાર ના માણસો એકવાર ગામમાં આવે ત્યાંની પ્રકૃતિ જુવે તો આમ સારું રે આપણા માટે
એ તો ઘણું સારું છે બહારના લોકો જેટલા ગામમાં આવશે એટલો ગામનો પણ વિકાસ થશે અને બહારના લોકોને પણ ગામમાં પાછળની પેઢીને ખબર પડશે કે ગામમાં કઈ રીતે જ લોકો જીવન જીવે છે આ અનુભવ લેવા જેવી વસ્તુ છે હું પણ વિચારું છું ક્યારેક ક્યારેક કંટાળીનેહી આ થોડાક વરષ થાય આપડે કમાઈએ ને છોકરા કામે લાગી જાય એટલે પછી બધી જનજટ મૂકીને ગામડે જતું રહેવાનું છે ત્યાં આરામ થી ખેતી કરવાની થાય તો ઠીક ના થાય તો આરામથી જીવન ગુજારવાનુંને ખાયને
હા એ વસ્તુ છે જુ હવે મારો ભાઈ બારે છે હવે એ કેતો છે કે હવે એનું રિટાયરમેન્ટ થઈ ગયું પચાસ વર્ષના આજુબાજુ ઉંમર થઈ ગઈ એની હવે એની આવશે હવે એની ગણતરી એમ છે કે અહીયા એને ફાર્મ હાઉસ બનાવેલો છે પૈસા પડેલા છે ફાર્મ હાઉસ બનાવેલો છે એ કે હવે હું એ રેવા ફાર્મ હાઉસમાં એને એનામાં પેલા અ આંબાના ઝાડ છે તે એને ઉગાવેલા છે એના માટે ખાયા કરાને એમ જીવન નીકળ્યા કરશે બહુ પૈસા છે એના જોડે આ વસ્તુ મળતી નથી
ઘણું સારું છે ને ભાઈ એ આના જીવન આખી જિંદગી એને કમાયું પચાસ વર્ષ સુધી બિચારો હવે એને મોજ કરવાનો ટાઈમ આવ્યો છોકરા કામે લાગી ગયા હોય વ્યવસ્થિત સેટ થઈ ગયા હોય ને બીજું એને રિટાયરમેન્ટ થઈ ગયું હોય તો બહ ઝંઝટ મારી કરવાની જરૂર નથી આરામથી જીવન ગુજારો પાછળ નો જીવન આપણા માટે જ છે
હમ્મ એ વસ્તુ સારી છે હવે ભાઈ શું કરશો હવે મને બોલાવતા છે
હા તો ચાલો વા વાંધો નહી વાંધો નહી નિરાતે મળશુ હું ગામડે આવીશ ત્યારે તમને અમ ચોક્કસ કોલ કરીશ ચાલો
ચોક્કસ ચોક્કસ આ તમે કોલ કર બહુ સારું લાગિયું આમ નવું જાણવા જોડયું
ના ના ચોક્કસ મળીએે ચાલો ત્યારે
ચાલો